હલો.
હા કેમ છો તમે
હું મજામાં છું તમે કેમ છો?
હું પણ મજામાં છું મને આજે તમારી સાથે છંદનો મહત્ત્વ વિશે વાત કરી કરાની હતી.
હા બોલો.
તો આ છંદથી જીવન રસપ્રદ અને આનંદમય બને છે કે
હા.
હમ્મ. મને પુસ્તક વાંચવાનો અને બગીચામાં કામ કરવાનો ખૂબ શોખ છે.
શાનો વિષય પરથી
છંદ વિષય પરથી
છંદ હા બરાબર બોલો.
બોલો.
છંદ મુજે ઘરેે જાય તો ખૂબ સરસ વિષય છે.
છંદ મતલબ આ હોબી પરથી વાત કરવાની તમારી સાથે હેલો. હેલો.
હા, ખરીજમાં જે જીવન રસપ્રદસ અહ રસપ્રદ અને આનંદમય પણ બને છે.
હા. તમારા અહ મને તો પુસ્તક વાંચવાનો અને બગીચામાં કામ કરવાનો ખૂબ શોખ છે.
હા. તે ઘણું મને નવું જાણવા મળે છે.
હા. અને તો રોજ થોડા સમયે વાંચવા માટે ફળવું જ જોઈએ.
બરાબર. મને સંગીત સાંભળવાનું અને ચિત્ર દો દોરવાનો શોખ છે.
ઓકે બિલકુલ સાચું જ છે અને તો જ્યારે હું શક કે જવં ત્યારે મારા અહ ગમતા ગીતો માટે બી સાંભળુ જ છે.
અને તો એનાથી આથી કલ્પના શક્તિ અને તો પછી એક આક્રજંતા વધે છે ને
બરાબર, આજકાલના ઘણા બાળકો મોબાઈલમાં વધારે સમય પસાર કરે છે.
હા, પછી એના કરતા કોઈ સારો છંદ આપવાનું વધારે ઉપ ઉપયોગી જ છે.
બરાબર સાચું મુજે રમત ગમત પણ એક ઉત્તમ છંદ છે.
હા અને તો આજકાલના બાળકોને જેમ કે ક્રિકેટ, બેડમેન્ટન અહ સાયકલ ચલાવાની આ બધાજ સારા છે ને
બરાબર મુજે મુજે આથી શરીર તંદુરસ્ત બી રહે છે.
હા અને તો આનાથી તેમનો આત્મવિશ્વાસ પણ વધે છે અને તો પછી એની મેડિટેશનની શક્તિ બી વધે છે.
જો આ નો પણ એક સુંદર છંદ છે.
હા, બિલકુલ તો પછી આથી પર્યાવરણની સંભાળ પણ સારું જ થાય.
જે નવા છંદોથી નવા મિત્રો પણ મળે છે.
હા તો બિલકુલ, અને તો જીવનમાં કેમ કે સકારાત્મક વિચાર આવે જ છે ને.
હમ, મને લાગે છે કે દરરોજ ઓછામાં ઓછો અડધો કલાક પોતાના છંદ માટે આપવું જોઈએ.
હા હું પણ યુજ કોશિશ કરું જ છું આના માટે.
આ મ છંદથી સમયનો સદઉપયોગ પણ થાય છે. અને ઘણા શિખવા મળે છે.
હમ. આજની આપની વાંચતીનો નિસર્ગ એ જ છે કે છંદ જીવનનો ખુશાલ ને તો સ્વસ્થ અને સફલ બનાવે છે.
હમ. બિલકુલ મંજે બધાએ પોતાનાં જીવનમાં કોઈ સારો છંદ જરૂર અપનાવો જોઈએ.
હમ્મ. આવો આગળના દિવસોમાં નવાં-નવાં છંદ શીખવાની કોશીશ કરીએ. પોતાએ
અજ બાલપણથીજ મારા માતા પિતા પણ સંગીતના શોકીન હતા.
આ બિલકુલ ખૂબ સરસ પરિવારથી પણ ઘણી સારી આદ હતો શ.
હા. મજ તમે પુસ્તક વાંચવાનો સમય ક્યારે કાઢો છો?
હા. મારા માટે તો હું રોજ રાત્રે સૂતા પહેલાં અડધો કલાક વાંચું છઠુ પુસ્તક.
બરાબર, જે તમે કેવાં પ્રકારનાં પુસ્તકા વાંચો છો?
અમ્મ મારા મારા છંદનાં પુસ્તકા જુઓ તો જેમ કે પ્રેરણાદાયક પછી જીવનચરિત્ર. અને તો વેદ વૈજ્ઞાનનાં પુસ્તકો વધારે ગમે છે મને.
જીવનો ચરિ ત્ર વાંચવા ખૂબ ગમે છે.
હ. અને તો મહાન વ્યક્તિઓના જીવનથી જ પ્રેરણા મળે છે.
બરાબર મંજે હા અ મ સાચું એથી મહેનત કરવાની પ્રેરણા પણ મળે છે.
હા અને તો મારું છંદ એક એવું જ છે કે જે બધાને રસોઈ બનાવીને પણ એક સુંદર છંદ બની શકે એવો.
બરાબર મંજે નવી-નવી. એમ જે રસોઈ બનવા પણ એક સુંદર છંદ છે એમાં જ બી બરાબર પછ નવી-નવી વાનગીઓ બનવાવાની મજા પણ અલગ હોય છે.
હા. અને તો પછી મને તો રવિવારે નવી અ અં પરિવાર સાથે બેસીને જમવાની ખુશી પણ મળે જ છે.
બરાબર મંજે અ પરિવાર સાથે બેસીને જમવાની ખુશી પણ મળે છે.
હમ્મ. હા બિલકુલ અને તો પછી તેમાં પ્રવાસ કરવો પ પસંદ કરે છે જેમ કી પછી હ સૂર્યાદયો હો તે જ હમ્મ.
હાજે પ્રકૃતિના ફોટો લેવાની મજા કંઈક અલગ જ હોય છે.
હમ્મ, તો જેમ કે પ્રકૃતિના ફોટો લેવા માટે આપને અ સૂર્યાદય પછી સૂર્યાસ્ત અ અને તો વરસાદના દ્રશ્ય ખુબ સુંદર લાગે છે નિસર્ગના.
હા મંજે તમે પ્રવાસ કરવો પસંદ કરો છો?
હા જરૂર મને તો નવી જગા જોવાનું અને નવાં લોકોને મળવાની મ જા જ આવે છે.
બરાબર હા મજે પ્રવાસ પણ ન્યાન અને વધારવાનો પણ એક સુંદર માર્ગ છે.
હા. અને તો બિલકુલ આપને નવી અને તો પ પરંપરા પછી બધાની નવી-નવી સંસ્કૃતિ જાનવા મળે છે.
આજકાલ હા આજકાલ ઘણા લોકો યોગ્ય અને ધ્યાનને પણ છંદ તરી કે અપનાવે છે.
હ હા.
જો આપને. રોજ થોડા સમય પોતાના છંદ માટે. આપીએ તો પછી જીવન વધારે સંતુલિત બની જાય છે ને.
બરાબર મને મને પણ એવી જ લાગાની છે અ
અને તો આ છંદ્રથી આત્મવિશ્વાસ, ધીરજ અને સકારાત્મક તા સારી જ વધી જાય.
રાબર. મંને અને જીવનમાં નવાં અવસરો પણ મળે છે.
હા એટલે તો બધા બધા એ અભ્યાસ અને તો કામ સાથે પોતાના છંદ નો પણ મત્વ આપવું જોઈએ
જ ખરેશ આય છંદ જીવનનો એક મહત્વનો ભાગ છે. બધા બધા લોકોને અ છંદનોજ છંદ જોઈએ સાનો પણ પુસ્તક વાંચવાનું મહેંદી કાઢવાનું. અ ખૂબ સારા છંદ છે ચિત્રકલા
હા બિલકુલ સાચું જ છે બરાબર
હા મને છંદ આ એક આપને જીવનની કરતા ખરે જ ખુબ સારું છે અને આપણ ભવિષ્યમાં જઈને આપના પખતે આપણ અ ભવિષ્યની કરતા પણ આપણ છંદ જ ર ત તો આપ પણ કઈ પણ કરી શકતું.
અને તો પ્રત્યેકનો અલગ અલગ એક છંદ જોએ જ છે.
બરાબર અને હમ પ્રત્યેક નો છંદ જોય છે કોને ક્રિકેટ રમવાનું ગમે છે તો કોને ટીચર બનવાનું ગમે છે તો કોને ચિત્ર કાઢવાનું ગમે છે. ખુબ સારી આદતો છે ખુબ સારા છંદ છે કોને ફો ટો કાના નું ગમે છે. કોને ભગવાન મે ભગવાન ભગવાનની જોડે. રેવાનું ગમે છે તે પણ એક છંદ છે ખુબ સારા છંદ છે.
હા પછી જેમકી
જેમજે એ એથી મહેનત બી કરવા કરવાની પ્રેરણા પણ મળે છે અને જીવન જીવનની પ્રેરણા પણ મળે છે.
કોને તો પછી દેવના પુસ્તક વાંચવાનું.
હા હા બરાબર ખુબ સારી આદત છે આ તો જે રોજ આપણ રત્રેજે જીમ ટાઈમ મુ આપણ તે આપણા છંદને વાંચવું જોઈએ ખૂબ સારું છે પરિવાર થી પણ ઘણી સારી આદતો આપણે શીખવું જોઈએ.
બિલકુલ
તથી જર છંદ રહ્યો ના તો ખૂબ જ સારું
હા સરસ છે આ ઉપયોગ છંદનો ચલો પછી મને તો સારું લાગે તમારી સાથે વાત કરીને
હા ધન્યવાદ